હલો
અ હા બોલો
હા તો આજનો આપડો ટોપિક કઈક એવો છે કે મેં અત્યારે અ ખૂબ જ લોકપ્રિય કહી શકાયને એની તે ખુબર શકાય કે પ્રાચીન સમય થી એ વસ્તુ ચાલે તી આવે છે તો ખરું શું કે ભાઈ જીએસટી અને તો ઉપર અત્યારે ખુબ જ નોંધ પાત્ર રીતે આ છે એ એટલે પહેલાના સમયમાં કેવું હતું કે પહેલાના સમયમાં જે રાજા રજવાડા હતા તો ત્યારે જે કર અ જયારે કહી શકાય કે આપડણે ઋગવેદિક કાળની વાત કરીએ તો ઋગવેેદિક કાળમાં કહી શકાય કે બે પ્રકારે એક હતું કક સભા અને સમિતિ હતી તો સભા અને સમિતિમાં જે પણ અ જે વ્યવસ્થા હતી એમાં બહુ જ સારી કહી શકાય કેમ કે ત્યારે જે રાજાઓ હતી ત્યારે એની ચૂંટણી થતી હતી એટલે આપણે ચોક્કસપણે અંદાજ મારી શકીએ છીએ કે રાજાઓ છે તે વંશ પરંપરાગત છે તે ન હતું કેમ કે ચૂંટણી રાજાની થતી હોય તો લોકો દ્વારા ચૂંટણી રાજાની થતી હોય છે તો લોકો જે વ્યક્તિને પસંદ કરશે એજ વ્યક્તિ એજ રાજા તરીકે બનશે અને એમાં પણ એક ખુબ જ કહી શકાય કે સારી વસ્તુ હતી કે એમાં ભાઈ ઋગ્વેદિક કાળ છે તે કહી શકાય કે આપણે પંદરસોથી ઈસવીસન પૂર્વે પંદરસો થી હજાર ની આસપાસ ઋગ્વેદિક કાળ ની જે શરૂઆત થઈ હતી તો એમાં જે પણ હ પ્રજા હતી અથવા તો જે પણ રાજાની જે પ્રજા હોય છે તો એને જે રાજાને જે કર આપવાનો હોય છે તે ફરજિયાત ન હતો કેમકે જો એને ભેટ સ્વરૂપે રાજાને કર છે તે આપી શકતા હતા અથવા તો એ કર છે એના માટે ફરજિયાત ન હતો એટલે એ જે વસ્તુનો જે ઉલ્લેખ છે એ ઋગવેદમાં કરવામાં આવેલો છે એટલે તે ચોક્કસપણે કહી શકાય કે એ વસ્તુ ખુબ જ સારી હતી અને બીજી બાજુ તમે જ અ જોઈ શકો છો કે ઉત્તર વૈદિક કાળ હતો ત્યારે હજા થી ઈવીસન પૂર્વે હજારથી છસો ની આસપાસ કહી શકાય કે ઉત્તરપેદી કાળની ધીમે ધીમે શરૂઆત થઈ હતી તો તેમાં હા ખુબ જ તદ્દન અથવા તો વિરુદ્ધ કહી શકાય કે એ વસ્તુ તમને જોવા મળી હ તી કે ભ ત્યારે જે રાજાની જે ચૂંટણી હતી તે બિલકુલ ન થતી હતી અને રાજા ની જે રાજાની શાસન ની જે પ્રણાલી હતી એ વર્ષ પરંપરાગત હતી આથી કહી શકાય કે રાજા છે તે પ્રજા પાસેથી ચોક્કસ પણ ઘર ની વસુલાત કરતું હતું એટલે કહી શકાય કે બ્રિટિશો બ્રિટશ જે આપડા ભારતમાં આવ્યા ત્યારે પણ ઘર ની વસૂલાત કરવામાં આવતી હતી અથવા તો જમીન માંથી કોઈ ભાગ લેવામાં આવતો હતો અથવા તો પૈસા પડતા હતા તો દરેક વસ્તુ છે તે આપણે કર્જ સ્વરૂપે ચૂકવી પડતી હતી અથવા તો એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો પણ ઘરની ચુકવણી કરવી પડતી હતી અને અત્યારે બે હજાર ને સોળ થી આપણે જીએસટી લાગુ પડી ગયો છે જે કહી શકાય કે આપડે એકસોને સોમો બંધારણ સુધારો કહી શકાય કે જે બે હજાર સોળમાં લાગુ થયો હતો જેમાં જીએસટી ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ની વાત કરવામાં આવેલી છે કે જે કોઈ પણ વસ્તુ છે તો એ વસ્તુ ઉપર અત્યારે જીએસટી લાગી ગયું છે અત્યારે તો પેલાના સમયમાં તો આપણેે પાંચ ટકા લેવામાં આવતું હતું પછી બાર ટકા છે અઢાર ટકા છે અઠ્ઠાવીસ ટકા તો અત્યારે એમાં થોડો ઘણો ચેન્જીસ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા કે ઘણું બધું એ ચેન્જીસ કર્યો છે સરકારે એમ જીએસટી એ અને જીએસટી છે તે આપડે કહી શકાય કે જે પણ વસ્તુ છે કે એના ઉપર લેવામાં આવ એક કર છે તો એના વિશે શું કેહેશો તમે
હા હા બરોબર છે તો તમે જે આખી વાત કરી જીએસટી અને જે પેલાના જે રાજાઓ હતા તો તે સમયે તેને કઈ રીતે પદ મળતું એના વિશે તમે આ બે મુદ્દાઓ પર વાત કરી તો પેલા આપણે જે રાજા રાજાઓ ના જે પદ છે એના વિશે આપણે વાત કરીએ તો પેલા જયારે આપણે અ તમે જે વેદિક કાળ અને ઉત્તરર્વેદીક કાળ ની વાત કરી એના પછીનો જે સમય આવે છે તે જે મહાજનપદ નો સમય છે તો જયારે જે મહાજનપદ જયારે હતા તો ત્યારે કેવું હતું કે ટોટલ સોળ મહાજનપદ હતા જેમાંથીને જે ચૌદ મહાજનપદ હતા એમાં અ ચૂંટણીઓ ન નહોતી થતી તેમાં ડાયરેક્ટલી જે રાજા હોય છે રાજા બ પછી રાજા નો દીકરો એના પછી એનો દીકરો એ રીતે વંશ પરંપરાગત જે અ શાસન વ્યવસ્થા હતી જેને આપણે રાજા સાહી શાસન વ્યવસ્થા પણ કહી શકીએ અને એના પછીનો એના પછી ના જે બે જે મહાજનપદ છે જે વજી અને મલ જે આ બે મહાજનપદ છે એમાં જે પેલા તો આપણે વાત કરીએ આ બે મહાજન પદમાં અ છે ને અ રાજાશાહી પ્રમાણે રાજા ની નિમણૂક નથી થતી મતલબમાં જે રાજા હોય. પછી રાજા નો દીકરો જ રાજા બને, તો આ રીતની વ્યવસ્થા ન હતી. જ્યાં વજી અને મલ આજે બે રાજ્યો એવા હતા, કે જે જેમાં એ સમયે પણ. અ ચૂંટણી દ્વારા રાજાની પસંદગી કરવામાં આવતી હતી. તો, એમાં આપણે ખાસ કરીને વજી ની વાત કરીએ તો જે આ વજી છે એની જે રાજધાની છે. એ વૈશાલી હતી અને વજીમાં ટોટલ. આઠ પ્રકારના નાના નાના જે રાજ્ય હતા એ જોવા મળતા હતા. તો આમ તે આજે આખી વચ્જી જે આખું હતું તે આઠ એવા નાના રાજ જુનો એક સમૂહ હતો અને તે સમૂહ ના એક આઠ અલગ અલગ ક્ષેત્રોના રાજા હતા અને આઠ રા રાજ્યો ન ઉપરી એટલે કે જે નો રાજા હોય એ અને આ રીતે આખું એક ચૂંટણીની પ્રોસેસ દ્વારા ચૂટવામાં આવતા હતા અ તો આ રીતે આ શું કેહેવાય કે ભૂતકાળમાં પણ જોવા મળે છે અને ભૂતકાળમાં પણ જે અત્યારે તમે આ જીએસટી ની વાત કરી કે ભાઈ બે હજાર ને સોળ થી ને આ જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. અને અત્યારે તો ખુબ જ અપડેટેડ જીએસટી થઇ ગયો છે આપડે ઘરે બેઠા બેઠા ફોન માંથી પણ જીએસટી પેય કરી શકીએ છીએ પરંતુ જો આપડે તે સમયની વાત કરીએ તો અત્યારે કેમ આપણે જીએસટી અને આવકવેરા જેવા વેરાઓ છે એ જે સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત બને છે તો એ રીતે આપણે તે સમયની વાત કરીએ તો ત્યારે મોસ્ટ ઓફ બધા જ જે રાજ્યો હતા એમાં છઠ્ઠા ભાગનું જે જેટલું ઉત્પાદન ખેડૂતને થાય ત્યારે તો શું છે કે જે આખું અર્થતંત્ર છે ખેતી પર જ નિર્ભર હતું ત્યારે આવા કોઈ પણ પ્રકારના મોટા ઉદ્યોગો જોવા મળતા ન હતા તો ત્યારે જે ખેતીમાં જે ખેડૂતો પાસેથી જેટલું પણ ઉત્પાદન થાય છે એનો છઠ્ઠો ભાગ જે છે એ અ કર સ્વરૂપે લેવામાં આવતો હતો તો જે રાજાની જે મુખ્ય આવક જે હતી તે આ જેે જમીન કર જે લેવામાં આવતો હતો એ કર હતી. અને આ મહાજન પદ ની જે હું વાત કરતો હતો તો એમાં કઈ આ રીતે જ જે અ છઠ્ઠા ભાગ નુ કર લેવામાં આવે છે. એમાં આપણે જો ખાસ કરીને એના પછી જે ગુપ્ત યુગ આવે છે એની વાત કરીએ તો જે ગુપ્ત ગુપ્ત યુગમાં જે વિક્રમ આદિત્ય જે બીજો હતો તો તેના દરબારમાં અ મહાકવિ કાલિદાસ જેવા અ મોટા કવિઓ થઈ ગયા તો જે તેમના દરબારમાં પણ જેવા જેવા કર લેવામાં આવતા હતા તો તે કર ની આપણે વાત કરી આપ ટોપિક ઘ છે એટલે, અ તો તે અ એમાં પણ જે જમીનમાં જેટલું ઉત્પાદન થાય છે એના છઠ્ઠા ભાગરૂપે. જે કર જે છે એ લેવામાં આવતો હતો, તો ત્યારે એમાં એવું હતું કે જે મહાકવિ કાલિદાસ એને કઈક સષ્ટાંકર એવું કઈક નામ આપેલું હતું જે આ છઠ્ઠા ભાગ ન કર છે. એ લેવામાં આવતો હતો એને તો તે એ સમયની આ એક મુખ્ય આવક નો સ્ત્રોત હતો જે આ છઠ્ઠા ભાગ નો કર છે તો આવા અલગ અલગ પ્રકારના પાંચ થી છ કર લેવામાં આવતા હતા જેમાં અ કોઈ એક કઈક ભોગ કરીને છે એમાં એવું હોય કે રાજા ને માની લો કે આપણી વાડીમાં કંઈ ફૂલ છોડ છે તો રાજાને આપણે ફૂલ આપવાના પછી શાકભાજી છે તો રાજામાં જે મહેલમાં સૈનિકો માટે ભોજન બનાવવા માટે શાક ભાજી આપવાની તો જે આ વસ્તુ સ્વરૂપે પણ કર આપવામાં આવતો હતો તેને હોગ ના નામથીને ઓળખવામાં આવે છે અને આવા જે અલગ અલગ પ્રકારના કર છે એ જોવા મળે છે પેલાના સમયમાં અને જો અત્યારે જોવા જઈએ તો અત્યારે તો માત્ર એક જ પ્રકારનું કર જોવા મળે છે તમારે શું કેવું છે
બિલકુલ બિલકુલ અત્યારે તો ઘણા બધા બેજ પ્રકારના અત્યારે કર તમને જોવા મળે હોય છે કે જે આધુનિક સમયમાં જેમ કે જીએસટી ની વાત કરીએ તો જીએસટી એટલે ગુડ એન્ સર્વિસ ટેક્સ કહી શકાય અને બીજો છે એક ઇનડાયરેક્ટ ટેક્સીિસ કહી શકાય એને અને બીજો છે ઈન્કમ ટેક્સ તો ઈન્કમ ટેક્સમાં પણ અત્યારે ખુબ જ વધારે દરોડા પડતા તા હોય છે તો એ ઇન્કમ ટેક્સ ઘણા લોકો ભરે છે ઘણા લોકો નથી ભરતા એટલે અમુક એવો ક્રાઈટેરિયા હોય છે કે જે ઇન્કમ ટેક્સ મા હોય છે જેમ કે કોઈની આવ છે દસ લાખ ઉપર છે તો એ વ્યક્તિને ઇન્કમ ટેક્સ ભરવો ખુબ જ જરૂરી છે અને એને આ તી આઈ ફોર્મ પ્રમાણે દરેક વસ્તુ સબમિટ કરાવવી ખુબ જ જરૂરી છે એટલે જો એ વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરવા પાત્ર નથી અથવા એ વ્યક્તિ જો ઈન્કમ ટેક્ નથી ભરતો ઘણી બધી નોટિસ દ્વારા એને અગાઉ ઇન્કમ ટેક્સ ભરવા માટે ખુબ જ અ નહીવત પણ એ વ્યક્તિને અ અ કરવામાં આવે છે જાણ અને જો વ્યક્તિ વસ્તુ પર ધ્યાન નથી આપતું તો ઘણા બધા સરકારી પગલા છે એના ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ આ રીતે જીએસટી અને ઇન્કમ ટેક્સ ની આપણે વાત કરીએ તો ઓ પાછા મળીશું આપડે એક નવી શરૂઆત સાથે અથવા નવા ટોપિક સાથે ચાલો મળીએ
મળીયે